તાા
બસ મજામાં
હ ગરજ
બસ શાંતિ છે
બરાબર છે
હા એટલે મેં આજે એના માટે ફોન કર્યો કે આપણેે આપણા જીવનમાં જે નવી ટેકનોલોજી નીકળી છે મોબાઈલની
હમ
મોબાઈલ અને સોશિયલ મીડિયા છે તેનાથી આપણને કેટલા બધા ઉપયોગી છે જીવનમાં
મોબાઈલ આપણા જીવન માટે ઘણો બધો ઉપયોગી છે એની તો વાત આપણે કરવી છે કરવી જ રહી
હા
પહેલાં મોબાઈલ નહીં હતા ત્યારે આપણા જીવનમાં ઘણી બધી તકલીફ પડતી હોય આપણે એક જ આંગળીની મદદથી આપણે ઘણું બધું આપણે કરી શકીએ છીએ
હા કેમ કે પહેલાના જમાનામાં કેવું હતું કે લોકોને ફોન હતા ને એ પાસે એટલે લોકોને કોઈની જોડે વાત કરવી હોય તો ત્યાં બધાના ગામમાં એક ટેલિફોન હોય ભેગોય એમાં જઈને પૈસા નાખીને ફોન કરવા પડ અને હવે મોબાઈલ આવી ગયા છે તો તમે એક જ મિનિટમાં તમે ભલે પેલો સામે વાળો કયા બી દેશમાં હશે કે વિદેશમાં હશે એક જ બટન દબાવશો એટલે તમને ઈઝીલી કોલ થઈ શકે છે અને કોઈ આપણું ફ્રેન્ડમાં કે સગા સંબંધીમાં બહાર રહેતું હોય તેનું મોઢું જોઈને વાત કરવી હોય તો બી વિડીિયો કોલ નું ઓપ્શન આપેલું છે મોબાઈલમાં એટલે તમને એવું જ લાગે કે રિયલમાં વાત થાય છે
તમા મોબાઈલ ખાલી કોલ કરવા પૂરતો સીબીતાથી ઘણા બધા કામ થઈ શકે જેમ કે તમે બસ કે ટ્રેન તમે તમે ટિકિટ બુક કરી શકો તમે તમાર મનપસંદ ગીત સાંભળી શકો અને તમે પિક્ચર પણ તમે ફોમમાં જોઈ શકો છો
એટલે આપણા જીવનમાં એટલે મોબાઈલ એક અગત્યનું પાસું બની ગયું છે કારણ કે મોબાઈલમાં તમને આ ટેકનિક જુવઓ મોબાઈલ છે પછી સોશિયલ મીડિયા છે તમારો બિઝનેસ કરવો હોય એના પર તો તમે એના પર બિઝનેસ કરીને આરામ થી પૈસા કમાઈ શકો છો પછી તમે એ જ કીધું ટિકિટ બુક કરવી હોય એ ફ્લાઇટની ટ્રેનની બસની ક્યાંથી બી ક્યાંની ટિકિટ બુક કરવી હોય તમને પાંચ જ મિનિટમાં ટિકિટ બુક થઈ જાયશે એટલે આ બધાથી લોકોનો સમય ખૂબ બ છે છેે
અને મોબાઈલમાં એવું નથી કે તમે ક કરો તો એહેમતમાં બિઝનેસ બી કરી શકો તમે એની અંદર તમે પિક્ચર જોઈ શકો ગીત સાંભળી શકો અને ઉપરાંત તમે મોબાઈલમાંથી જ તમે કોઈ તમારી મનગમતું પુસ્તક તમે વાંચી બ શકો છો
હા એટલે સારું છે કેમ કે આટલી બધી સુવિધા પૂરી પડે છે પછી આપણે સોશિયલ મીડિયા જોઈએ તો સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર કોઈ ચેનલ બનાવીને કોઈ બી જાતના વિડીિયો મૂકે અને વ્યૂઝ કે સબસ્ક્રાઈબ આવે છે તો એનાથી એ ઘણા બધા પૈસા પણ કમાઈ શ
અરે પહેલા કેવું હતું પહેલા કેવું હતું કે આપણે પહેલાં કોઈ મેરેજ ફંક્શનમાં જતા હતા પહેલાં ફોટા પાડવાથી આપણે બોલાવવા આપણે બોલાવવા પડતા કેમેરા આપણે કેમેરાવાળા લોકોને પણ હવે તો એની બી જરૂર નથી આપણે મોબાઈલમાં એટલા બધા ઓપ્શન આવી ગયયા છે કે આપણે આપણા મોબાઈલના કેમેરાથી આપણે ફોટા પાડી શકીએ વિડીયો ઉતારી શકીએ અને ફોટાને વિડીયો આપણે એડિટ બી કરી શકીએ એવી ફિલિંગ લાવી શકીએ કે આપણે જાણેમ રિયલ કેમેરામાં ફોટા નહીં પાડેલા હોઈએ આપણે
એટલે હા ને એટલે આ બધી સુવિધા મોબાઈલ પૂરી પડે બીજી હું વાત કરું મોબાઈલની તો કે આપડે કઈ બી કામ કરવું હોય કેમ કે જેમકે આપણેે કામ કરવું છે કે કોઈ બી આપણે જેમકે રસોઈ બનાવી છે આપણને બનાવતા નથી આવડતી તો ડાયરેક તમમે જે બનાવો એ ડાયરેક્ટ યુટ્યુબ પર સર્ચ કરો જે બનાવો ઇઝીલી એની રેસીપીથી લઈને બધું મળી જાય છે એટલે આવી રીતે તમને જે નથી આવડતું તે ઇઝીલી આપણે મોબાઈલ પરથી તરત શીખી શકાય છે
અરે મોબાઈલમાં તમે મોબાઈલમાં તમે શું નથી કરી શક તમે બધું જ કરી શકો હવે સમજી લો કે તમારે કોઈ કોલેજનુ કંઈ કોઈ બી ફોર્મ ભરવું હોય તો પહેલા આપણે સાયબર કેફેમાં જવુ પડતુ હતુ હવે તો આપણે ઘર બેઠા આપણે આપણુ ફોર્મ જાતે પોતે ભરી શકીએ ઉપરાંત આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા બી આપણે જાતે બનાવી શકીએ
બરોબર છે આ વાત સાથે હું સહેમત છું અને હું તમને મોબાઈલના એક ખાસ ઉપયોગની વાત કરું કે હમણા થોડા વર્ષ પહેલા કોરોના આયો તો ત્યારે સ્કૂલો અને કોલેજો બંધ હતી તો આ લોકોનુ ભણતર ના બગડે એટલે સ્કૂલવાળાએ ઝૂમ મિટિંગના ઓનલાઈન ક્લાસ રાખ્યા હતા એટલે લોકો મોબાઈલમાં એવી ટેકનોલોજી છે જેનાથી લોકોનુ ભણતર બગડ્યુ નથી એટલા વર્ષોમાં અને એ ટાઈમમાં બી લોકો ભણી શકે છે અને ભણતરથી દૂર રહ્યા નથી
કારણ કે પહેલા કેવુ હતુ કે ભાઈ આપણે સ્કૂલમાં જતા હતા તો સ્કૂલમાં આપણને મોબાઈલ નહીં લાવવાની પરમિશન આપતા હતા પણ હવે તો પણ હવે તો આપણને સ્કૂલમાંથી જ કહેવામાં આવે છે કે તમે મોબાઈલનો ઉપયોગ કરો આપણે મોબાઈલ હવે એવું છે કે ભાઈ મોબાઈલ છી તો આપણે એવું કદાચ આપણે કહી શકીએએ
આ તમારી સો ટકા વાત સાથે સહેમત છું કેમકે આમ નવી ટેકનોલોજીમાં જોઈએ ને તો મોબાઈલ આપણા સાથે બહુ ઉપયોગી કહેવાય કારણ કે મોબાઈલ વગર હમણાં મારા હિસાબે કોઈ કાર્ય શક્ય બન નથી તમે મોબાઈલ હોય ને તમારી સાથે તો એ તમને ઈમરજન્સી ઘણા કામોમાં બી કામ આવતા હોય છે. જે કે કોઈ ની તરત અચાનક તબિયત બગડી હોય. તો તમે એક ફોન કરો ને એકસોઆઠ એમ્બ્યુલન્સ બધું મળી જાય છે પહેલાના સમય એમાં એવું હતું કે કોઈ એક જણ હોસ્પિટલમાં બોલાવા જાય અને એમાં બો ટાઈમ બગાડતો, ને આ નવી ટેકનોલોજીના લીધે એકજ બટનથી તમે કોઈ ને બી ફોન કરીને બોલાય શકો છો.
મોબાઈલના ફાયદા તો છે જ પણ મોબાઈલના ગેરફાયદા પણ છે, કે આપણે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણા જ આપણા આંખના આપણાં શરીરને નુકસાન થાય, એટલે મોબાઈલનો ઉપયોગ આપણને જેટલો જરૂર છે, એટલો જ કરવો જોઈએ.
એ વાત સાથે બી સેહમત છું કારણ કે તમે જેટલો વધારે મોબાઈલ લેશો એના જે રેડિયેશન એ સે તમારા દિમાગમાં નુકસાન કરે છે અને હું તમને હાલના બે ત્રણ કિસ્સા કઉ, કે હમણાં પેલી જે ગેમ નીકળી તી પેલા પબજી ને ફ્રી ફાયર, એ બધાથી લોકો નાના બાળકોમાં ખૂબ ખરાબ અસર જાણવા મલી તી. કારણ કે એ લોકો આખો દિવસ ગેમ રમ રમ કરતા, એમના માતા પિતાને એમ ખૂબ દુઃખી હતા એમનાથી અને એમના માતા પિ તે એમનાથી મોબાઈલ લઈ લે ને તો એમને મારવા લાગે, ઘરમાં તોડફોડ કરે અને એવા બી કિસ્સા છે કે પોતે સુસાઈડ બી કરી લે મોબાઈલ ગેમ રમવા ના આપે એટલે.
મોબાઈલ તો સારો છે જ પણ મોબાઈલ ખરાબ બી છે એટલે આપણે મોબાઈલનો જેટલો જોઈએ એટલા પ્રમાણમાં આપણે ઉપયોગ કરવો જોઈએ. મારા હિસાબે તો મોબાઈલનો આપણે આપણા કામ માટે ઉપયોગ કરવો જોઈએ, નહીં કે આપણે કોઈ ખરાબ વસ્તુ માટે. ને અત્યારે તો તમે જુઓ કે મોબાઈલની અંદર એક વસ્ ટુથવચ છે જ જેના વગર આપણે જેનાથી આપણે એક વસ્તનો આનંદ મળે છે જેમ કે રીલ્સ. તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન સાંભળી છે તમે?
હા.
તે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં એવી સ એક એટલી સરસ મને રીલ્સ આવે છે કે, એ રીલ્સ માટે તમને પણ મનોરંજન પ્રાપ્ત થાય, જેમ કે એકદમ કોમેડી રીલ્સ આવે, રીલ્સ બનાવી બનાવે લોકો મૂકતા હોય છે. એ ઉપરાંત તમે ફેસબુક છે, યુટ્યુબ છે. એમાં પણ બધી ઘણી બધી રીલ્સ આવે છે, જેને અમુક લોકો તો રીલ્સ બનાવી બનાવીને અમુક લોકો કમાણી કરે છે.
હા એનું મુખ્ય કારણ થ છે કે આ એવું પ્લેટફોર્મ છે, જેમાં તમે ખાલી વિડીયો અપલોડ કરો ને એમાં વ્યુઝ ને લાઈક મલે તો તમને ઈઝીલી પૈસા મળી જાય છે અને એનાથી અત્યારે ઘણા બધા લોકોના ઘર બી ચાલે છે એટલી ઇ એકમ એમને પ્રાપ્ત થાય છે એમાંથી.
અમુક વસ્તુ કેવું છે કે જે વ્યક્તિઓને આપણે ઓળખતા પણ નથી, એ એ વ્યક્તિને આપણે ઓળખવા લાઈગા છે ને સોશિયલ મીડિયા બી એટલુ ઉપયોગી છે, જેમ કે આપણે કોઈ આપણોનો બિઝનેસ આપણે ઉભો કરી શકીએ સોશિયલ મીડિયાથી.
બરોબર છે. તમારે નવું બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું હોય, એડવર્ટાઈઝ કરવી હોય, તો પહેલાના જમાનામાં એડવર્ટાઈઝ માટે એવું હતું કે બહાર તમે છાપામાં જપાવો. પછી, બધી રિક્ષા પાછળ લગાવો, જ્યાં દિવાલમાં તમારું સ્ટાર્ટઅપનું કેરને એ ચોટોરો, અને હવે તમે ખાલી સોશિયલ મીડિયામાં એ કેર કરો એટલે તમારો બિઝનેસ ઓટોમેટિક વધવા લાગે છે.
સાચી વાત છે, અને મોબાઈલમાં આપણે શો નથી કરી શકતા, આપણે ઘણું બધું કરી શકીએ છે. જેમ કે ઉપર તમને જે વાત કરી એ પ્રમાણે આપણે આપણાં પુસ્તકો વાંચી શકીએ, આપણે બુક ડાઉનલોડ કરીને આપણે આપણા મોબાઈલના એટલી બધી સ્ટોરેજનું બધું આવી ગયેલું છે. પહેલાં કેવું હતું કે, એકદમ સારો મોબાઈલ હતો, કીપેડ વાળો, જેમાં ખાલી ફોન આવેને ફોન જાય પણ જેવે જે આ ટેકનોલોજીનો વિકાસ થયો ને એન્ડ્રોઈડ ટેકનોલોજી આવી અને આપણને ઘણી બધી ફેસિલિટીએ લોકોએ લોકો આપવા લાઈગા અને અને ભવિષ્યમાં તો એવી વસ્તુ આવાની છે કે તમે, મોબાઈલ વગરે મરી જ નથી શક્વાના તમે.
હા, તમારી વાત સાચી છે. પણ આ બધી નવી-નવી ટેકનોલોજી નીકળતી જાય છે ને, એના લીધે ઘણા પશુ-પક્ષીઓને એના રેડિયેશનથી નુકસાન થશે જશે. હાલના સમયમાં તમે કાબર કે ચક નીકલી જશે એ તમને વિલુપ્ત થઈ ગઈશે કેમ કે, આના રેડિયેશન એટલી નાજુકો હોયશે કે, એ સહન કરી શકતી નથી.
હવે તો એવું થાય છે કે, આપણે કશા બાર ફરવા જવાના હોઈએ અથવા તો આપણે આપણે કામથી જવાના હોઈએ, ભલે આપણે એક એકચ્યુલી આપણા એકચ્યુલી આપણે આપણા કપડાંની બેગ લેવાનું ભૂલી જઈએ પણ, આપણે મોબાઈલ લેવાનું ભૂલતા નથી આપણે.
એ સાચી વાત છે કારણ કે આપણા રોજી. થોડી મુશ્કેલ બનશે કારણ કે મો પેલા આપણા જીવનમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા જોવા જઈએ તો ખૂબ ઉપયોગી છે કેમ કે એના વગર કોઈ ને ચા હાલે એવું છે નહી હાલના સમયમાં
અને બીજી એક ખાસ વાત કહેવાની કે મોબાઈલનો એક ફાયદો એ છે કે અમુક એવી એપ્લિકેશન છે કે મોબાઈલમાંથી આપણે આપણે પહેલાં કેવું હતું કે આપણે જમવાને લેવા માટે હોટલમાં જવું પડતું હતું હવે આપણે ખાવાનું ઓર્ડર કરી શકીએ કે પછી આપણે શોપ પિંગડી આપણે ઓનલાઈન કરી શકીએ બોલા
હાલ ને હવે ઈ નવી ટેકનોલોજી હું કેવાં જ‌ઈશ ચકું સારી નીકળી છે અનેને આજના ટોપિક પર તમારી સાથે વાત કરવામાં મને ખુબ આનંદ આવ્યો અને હવે ચલ
આખો દિવસ નીકળી જાય
નીકળી જાય પણ આ સમય મર્યાદા હોવાથી આપની સાથે વાત કરવામાં ખૂબ આનંદ આવ્યો આપણે નવા ટોપિક સાથે મળી
બિલકુલ સો ટકા નવા ટોપિક સાથે મળીશો ત્યાં સુધી આપ ન સારા રહે શુભ રહે ધન્યવાદ
હા
વટ